હાલ અવાજ આવે છે
હા આવે છે તો આજે આપડે ગામના જીવન અને શહેરી જીવન વિશે વાત કરીએ બરોબર
ઓકે આપણે એના વિશે વાત કરીએ
હા તો આજે તમે હા આવે છે અવાજ હલો
હા આવે છે આવે છે અવાજ
હલો
હલો આવે છે અવાજ
હા તમારો આવે છે તમને આવે છે મારો અવાજ
હા હા આવે છે આવે છે
હા તો તમે જણાવો કે આપડે ગામના જીવનમાં શું હોય છે અને જાહેરી જીવનમાં શું તફાવત હોય છે જણાવશું
આરામ મદદ જો ગામનું જીવન એ શાં અને શહેરનું જીવન છે એ બધું આધુનિક સુવિધા ભરેયું ને પછી એના અશિક્ષણ, હોસ્પિટલો અને અગવડો શહેરની અંદર સારી એવી મળી જાય છે, અને ગામડા ની અંદર જો શાંતિ જોયતું હોય તો
હા એ વાત તો તમારી સાચી કે શહેરી જીવનમાં શાંતિ હા પણ અવ જોવા નથી મળતી એટલી બધી જયારે ગામડાના જીવનમાં આપણને શાંતિઓ મતલબ શાંતિપૂર્ણ જીવન હોય છે, એમાં કોઈ પાક દોડ કે એવું કઈ હોતું નથી. બધા પોતપોતાના ટાયમે સ ટાઈમસર પાછું જ ટાઈમસર જો અમે અને અત્યારે શહેરી જીવનમાં કદાચ બપોરે ખાવાનું ખાય, પણ અને ના ખાય, અને ખાવાનું થાય તો એ બપોરે. ત્રણ વાગ્યા ખાય બાર વાગ્યા ની જગ્યા એ કશું ટાઈમનું નક્કી નથી હોતું.
અને ગામની અંદર પાછી શુદ્ધ હવા મળી પછી હરિયાળી ની બધું સારું એવું હોય પ્રદુષણમાં ઓછું હોય. અને બધા લોકો પોતાની જાતે સાફ સફાઈ કરતા તો એના કારણે સ્વાસ્થ્ય નું પણ સારું એવું. મતલબ સ્વાસ્થ્ય સારું એવું રહેતું હોય છે, ને શહેરની અંદર એવું નથી હોતું. શહેરની અંદર બધી સુવિધાઓ સારી એવી હોય છે. એમાં હેન અડધી ઇન્ટરનેટ જેવી સુવિધા સારી એવી મળતી હોય. મોલ હોય કે ભઈ એમમ હોવ જ જોવા જતા હોય તો એવી બધી સગવડો પણ સારી મળતી હોય. એટલે બધી સગવડ બધી સારી એવી હોય છે, સ્વચ્છતા ની એનામાં શહેરમાં એટલું બ સારું એવું હોતું નથી.
હા એ વાત તમારે સાચી, અને
અને તો ગામનું જીવનને સારું કારણ કે સવારે એકદમ આપડે ઉઠ્યા હોય. શાંતિથી ફ્રેશ થાય ફેશ મગજ થી ઉઠેલા હોયે અને આપણને ઉઠવાની પણ મજા આવી જાય, ગામ નામ અને શહેરમાં જ આપડે પવન પણ ના આવતો હો આજુ બાજુમાં ઓ બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય તો હવા પણ ના આવે જરીકે અને એમ એટલી મજા પણ ધુમાડા ને બધું પણ ઉડતું એના કારણે શહેર કરતા ગામડાની જે હવા છે, એમાં બ સારું
હા એ વાત તો તમારી સાચી જ છે, એમાં તો કોઈ શક જ નથી ‌. તમને ગામમાં રહેવાના, હા શું કહો છો.
અને પાછી ગામની અંદર આપડું જે પણ ખર્ચા હોય, એ શહેર કરતા પણ એન ઓછા હોય છે. અને સામાન્ય માણસ ને આધારે ખર્ચા એટલા બધા વધી ગયા છેને કે એટલા ઓછા થાય ને બધાં પ્રકારે એકદમ બધા હોય છે, મારા ખ્યાલથી ગામમાં જ સારું એવું હોય છે.
હા, એ વાત તો તમારી સાચી અને જે તમે કીધું ખર્ચા વાળું તો એ તો સૌથી મેન છે. તમારા ગામમાં તમે રહેતા હોય ને તો તમારે શહેરમાં જેટલો ખર્ચો થતો હોય ને એનાથી અડધા ભાગનો ખર્ચો પણ નથી થતો ગામમાં કારણકે કેવું હોય કે હવે આ તો ઓમ, હવે તો ગામ પણ મોટા મોટા થતા જશે ન તો નાના ગામડાઓમાં તો કેવું હોય છે કે બધા લોકો ખેતી કરે છે અને બધા અલગ અલગ પાક વાવે છે બરોબર અને એમાં જરૂરિયાત પૂરતો આજુબાજુ વાળાને એવી રીતે રાખીલે અને બધું એમના એનાથી ખાવાનું પણ પોતનું વાયલો પાક હોય એટલે ફ્રેશ હોય કેવી રીતે વાવે બધું ખબરજ હોય, એનાથી કોઈ મિલાવટ કે એવું ના હોય જયારે આપડે બહારથી શહેરમાં તો બહારથી ખરીદીને ખાવાનું થાય તો એમાં શું ઇન્જેક્શન લગાવેલા હોય, શું કરેલું હોય કાઈ ખબરના હોય આપણને
હા, એતો વાત તમારી સાચી છે, ને બાજુ શહેર ની અંદર એક ફાયદો શું છે કે કોઈ પણ આપડે એને ઇમરજન્સી આવી ગઈ તો એનામ અધી તાત્કાલિક સગવડ કે આરોગ્યની કે કોઈ પણ આપડી એને હોસ્પિટલ હોય કે તે બધી સગવડો તરતજ મળી જાય છે. પણ ગામડાની અંદર શું છે, એમ ગામડા અંદર અંદર હોય છે. રસ્તા પણ એટલા બધા સારા નથી હોતા અને તો પછી આ બધું એનું હોસ્પિલ હોય કે બધાની સગવડો ઓછી હોય છે તો એને કારણ જયારે આપડે ઇમરજન્સી થાય, કે કોઈ પણ તકલીફ થાય છે તો એને કશ સગવડો પણ મળતી નથી. અને પછી વ્યક્તિને બહું તકલીફ પણ થતી હોય ત્યારે અને એમ વાત તમારી વાત સાચી કે આપડે જેમ ગામનું જે કુદરતી જીવાને આજ તમે કીધુને ખેતીનું બધું કરતા હોય પશુપાલન હોય ખુલ્લું વાતાવરણ હોય હા તે સારું હોય પણ શહેરમાં એ બધું હોતું નથી.
હા એ વાત તો તમારી સાચી જ છે કે શહેરમાં એ બધું હોતું નથી તો આપડા આને ઓમ જો જોવા જઈએ તો ગામમાં રહેવાનો એક મુખ્ય ફાયદો ગણાવી શકાય કે આપણે બચત વધારે કરી શકીએ એ, ખોટા ખર્ચાઓના થાય આપડાથી, આ બધું વધારે શકી કે જ્યારે શહેરમાં તો એ આના પણ જોડે તો પછી તમે જણાવો કે ગામમાં રહેવાના નુકસાન શું શું હોય થઈ શકે?
નુકસાનમાં તો હમણા જે આપડે વાત થઈ કે જે ઇમરજન્સી જેવુ પાક ઊભું થાય, તો એ બી સગવળો ઓછી હોય છે. પછી અધારે એને આધુનિક બધું થઈ ગયું છે, સિસ્ટમો કોઈ પણ વ્યક્તિની કયાય પણ આપડે કામ હોય તો શહેરની અંદર તરતજ મળી જતી હોય છે, એની સુવિધાઓ પણ હોય છે. અત્યારે એવુ જો બધાનંદ ગમત ગમત ની એ આધુનિક સુવિધાઓ હોય. પછી જી-જીમ માટે કરી સવારે બધા જતા હોય છે પછી ક્લબો માં જ-જતા હોય છે લોકો બધા. હ તેવી બધી સગવડો ગામડાની અંદર હોતી નથી, પણ શહેરની અંદર હોય છે. અને ગામની અંદર બધા તહેવારો સારા એવા થતા હોય. પ્રસંગો પણ સારા એવા થતા હોય છે, અન લોકો સાળે સાથે મળીને પણ એને ઉજવતા હોય, પણ શહેર ની અંદર એવું નથી થતું હોતું.
હા એજ એટલે એનાથી ગામમાં ત બધા ફાયદા જ ગણાવી શકે. અને સાહેદ નું એ નુકસાન ગણાવી શકાય એમ જ ને.
ગામની અંદર ફાયદા વધારે હોય કારણ કે
એક તો એવું હોય કેજે બાળકો ને કોઈ રમવા માટે ખુલ્લી જગ્યાઓ હોય. તે બધી વધારે મળી રહેતી હોય, ને સિટીની અંદર બાળકને આ બાળકને તો શું આપડે કોઈ સાધન પાર્ક કરવું હોય ને તો એની પણ જ જગ્યા હોતી નથી, તો હવે પછી બાળકને કઈક રમવું હોય. ક્રિકેટ જેવી રમત રમવી હોય ખુલ્લું મેદાન આપડે જુએ. એવી સગવડ તો હોતી જ નથી શહેરની અંદર તો એમાં પણ બાળકનો પણ મ માનસિક વિકાસ થતો નથી અને સગવડો પણ ઓછી મુશ્કેલી વધાર થતી હોય પછી.
હા પણ તમે કહ્યું એમ વાત બરોબર પરંતુ જે ગામમાં સરકારી સ્કૂલો ને એ બધું હોય છે. બરોબર તો એ સ્કૂલોમાં સન ને જોયુ જાય તો સરખી રીતે ભણ ભણાવતા નથ નથી હોતા ને એવું બધું હોય છે તો પછી શિક્ષણ માટે તો શહેર માં જવું સારું રે ને. બાળકોને ભણવા માટે
હા એટલે હવે તો એમ જ કરતા હોય છે કે બધા હેન કોઈ પણ ગાડી કે બધું હોય ને ઈ બંધાવી દેતા હોય છે. કે પછી શ-શહેરમાંથી આવે બાળકને લઈ જાય ને જે શહેરમાં જે શાળાઓ હોય એનામાં બસની સુવિધાની બધું થઈ ગ્યું છે. બધા લોકો એવું જ કરતા હોય છે ને જે ગામની શાળાઓ છે બધી ખાલી હોય છે. એમા જે એકદમ ગરીબ વર્ગ છે કે જેનો ખર્ચો ટ્રાન્સપોર્ટ નો ખર્ચો એ ન એ પોસાતો ના હોય તો ઈ બધા ખાલી એને બાળકો એનું મોકલતા હોય છે અહીં ગામડાની સ્કૂલો બધી જગ્યા ખાલી જ હોય છે હા કેમ કે એમા સગવડો પણ એટલી બધી નથી હોતી એવું મેં એક વાર જ જ જોય તું અમારા આજુબાજુ ગામડાઓ છે ને એ પાણીની સગવડ પણ ના હોય. જે ગ્લાસ હોય તો ગ્લાસમાં એટલા બધા સારા એવા ના હોય. બેન્ચીસો પણ સારી ના હોય, અને સાહેબઓ પણ કેવા હોય? કે બાળકો એટલા બધા આવતા ના હોયને ભણાવે પણ નહી. એ અઠવાડિયામાં એક બે ભણાવે. ગામમાં મોકલી દે બાળકો ને પછી ઇન્ટરેસ્ટ નથી થતો ભણવાની અંદર તો આવું બધું પણ થતું હોય છે.
હા એ તો છે જ. અને ઓમ મેં સાંભળ્યું છે કે ગામમાં તમારા મ મ મેતો સાંભળ્યું જ છે કે તમારા મતે શું છે આના વિશે હું કહું કે જો આપડે હવે પ્રદૂષણની સમસ્યાઓ જે દિવસે ને દિવસે વધતી જાય છે બરોબર. તો એ તમારા મતે ગામમાં વધ વધારે રે છે કે પછી શહેરમાં વધારે હોય છે.
ઓમ તો શહેરની અંદર જ વધારે હોય છે પણ હવે શું થાય છે કે આજે બધી સગવડો તો આવી ગી છે ને. સ્વરછતા અભિયાન નું બધું જ ચાલે છે એમાં શું થાય છે કે શહેરો બધા સાફ થતા ગામડા ની અંદર જઈને નાખે છે. કારણ કે શહેરની અંદર દ જ-જ-જગ્યા ઓજ નથી હોતી. એટલે ગામડા ની અંદર ખુલ્લી જ જમીનો પડી હોય, કે જેમાં પાક પણ ના થતો કય પણ ના થતું એમાં જને બ કચરો નાખતા. આઈ બધ મતલબ સમસ્યા ગામડામાં વધી જાય છે. ને શહેરો બધા સાફ થતા જાય છે હવ
હા એ વાત તો તમારી સાચી જ છે. કે આવી સમસ્યાઓ વધતી જ જાય છે અને જો એક રીતે આથ ખોટું કેહેવાય ને કે. હ જોુ ગામ આપડું સુંદર અને સ્વચ્છ હોય બરોબર અને પછી શહે સ્વચ્છ કરવા માટે. બ કચરા ન નિકાલ કરવા માટે ગામમાં ના. એ ના સારું ના કેહેવાય ને એમ.
હા એ તો સાવ ના જ કેવાય ને પણ હવે બધા. સમજતા નથી લોકો અને હવે કેવું થઈ ગયું છે.
કામની. થતા જાય છે કારણ કે શહેરની અંદર જમીન પ્રમાણ. બધું ઓછું થતું જાય છે એજ ફાયદો એ પણ થાય ઉદ્યોગોની અંદર. કે રોજગારીની તકો વધુ હોય. એટલે ગામડા ની અંદર બધા. મજૂર વર્ગ વધારે હોય છે એના કારણે બધા ઉદ્યોગોને બધું એના ગામડામાં. તુજ આ. બધા ઉદ્યોગો ન ધુમાડો હોય કે કચરો હોય બધું. ગણા ની અંદર પ્રમાણ વધતું જાય છે. હા એનું વાતાવરણ સારું હોય છે ગામડાનું પણ. આના કારણે બગડી જાય છે બધું વાતાવરણ બધું.
હા તો ઓમ તો આપડે જોવા જઈએ તો ગામડાઓ સ્વચ્છ ને એ વધારે હોય છે બરોબર. તો આપડે ગામ ગામ નો વિકાસ કરવામાં આવે. તો એ તો શહેર કરતા પણ આગળ નીકળી જાય ને.
હા એ તો વાત સાચી જ છે ને. અને હવે એવા કેટલાય ગામડાઓ છે કે જે સહેર કરતા આગળ. જતા રહેશે કારણ કે ઉદ્યોગો ને એટલું બધું થઇ ગયું છે ને ગામની અંદર કે. બારની વસ્તી પણ બાર ના લોકો પણ ગામની અંદર. એટલા બધા આવતા હોય છે તો રોજગારીની તકો પણ વધતી હોય છે બારના મજૂર બધું આવે ઉદ્યોગો ના કારણે તો એમાં પણ રોજગારીનું પ્રમાણ વધવાનું જ છે ને
હા એ તો વાત તમારી સાચી રોજગારીનું પ્રમાણ વધે એના માટે સરકાર ગામડાઓમાં. ક ક કંપનીઓના વધારે. મતલબ કારખાના ને બધું નાખવાની જગ્યા. ગામડાઓમાં વધારે આપે છે અને એમાં પણ એવા ગામડાઓ કે જ્યાં ખાલી પડ્યા. કોઈ તક ના હોય આવીતે રોજગાર નઈ ને બધી એવ ત્યાં વધારો હોય.
ઓકે ચલો.
ચાલો બાય.
બાય.